ન તો આવતો તમારો કેમ?
સ્પીકર ઉપર જ થઈ ગયો છે
સારું સારું સુ કરી રહ્યા
બસ કઈ નહી હાલ તો
કોલેજ કોલેજ ચાલુ થઈ ગઈ તમારી.
હા ચાલુ જ છે કોલેજ.
એવું એમ. તો વેકેશનમાં શું કર્યું કેટલા કેટલા દિવસનું વેકેશન હતું વેકેશન કેટલા દિવસનું હતું.
તો હતું અમારે લગભગ અ અ દોઢ
શું અહ.
એક મહિનો અને પંદર દિવસ. કેવું. હા તમે સમજ્યા કે ની.
તમારે ઘણું મોટું વેકેશન હતું અમારે તો એક મહિનાનું જ હ હતું.
હા બરાબર. હ અમારે તો કેવું છે કે આ ચૂંટણી આવી તેના કારણે એક્ઝામ કેન્સલ થઈ ગઈ ને તેના કારણે આટલું મોટું મળ્યું. વેકેશન નહિતર આટલું બધું મોટ તો તો નઇ મળ કારણ કે તમારે લગ લગભગ મહિનાનું જ હતું ને એટલે એ પ્રમાણે અમારે પણ મહિનાનું એશન.
આમાં તમારા વેકેશનમાં અમાર પેપર ચાલુ હતા.
હા હા અમારે લગભગ પંદર દિવસ પહેલા જ રજાઓ પડી ગઈ છે અને એ સમયમાં તમારે
પેપર એટલે વેકેશન નું ઘણી મજા ના ઉઠ થવી શકે.
હા એ તો અમે પણ અમારે પણ એવું જ છે કારણ કે અમારે વેકેશન ચા ચાલુ હતું અને પછી એક્ઝામ રાખી વેકેશન પછી. તેના કારણે અમને પણ એ બધું સારું ફીલ ના થાય કારણ કે હજુ વેકેશન આ પછી એક્ઝામ છે એમ.
આખી વેકેશન આખી વેક વેકેશ વેકેશન મા એક્ઝામની ચિતા આપી હશેને.
હા, એ તો છે જ નહી અત્યારે પણ હવે. લગભગ અઠવાડયું બાકી છે, એક્ઝામ ને
તમે તો આ આઈઈટીમાં ક આઈઈટી કરો છો ને?
હા આઈટીને.
તો હજી સુધી હ હ આઈટી તો કાટું કેહેવાય પણ કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા તમારે?
અમારે જો એસી રૂમ નો ક્લાસ હતો તેમાંથી બાર જણા પાસ થયા, અને ટોટલ બધા રૂમોમાંથી જે રિઝલ્ટ આવ્યું તે તેત્રીસ પર્સેજ હત તેત્રીસ ટકા જે રિઝલ્ટ આવ્યું અને બીજા જે છાસઠ ટકા રિઝલ્ટ હા કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા, અમે કોઈને એક રી આવી કોઈને બે અઠી આવી કોઈને ત્રણ આવી કોઈને ચાર પણ આવી છે, અને છે જેને પાંચ પણ એથી આવે છે, છતા તેને ભણવાનું બંધ નથી કર્યું તેને ચાલુ જ રાખ્યું છે.
હા હા અમુક ને જૂનું ન હોય ને આઈટી કરવાનું ભલે ફેલ થાય, જતા આઈટી કરી રાખવાનું અમુક તો એકટી આવે છે,
એવું પણ હોય કે પ પપ્પા ના પૈસા ઘણાાય તમ
વાત ચાસી
હમ્મ
અમુકને તો એક એટી આવે છતાં પણ ડરી જાય છે, કઈ ભણવાની ઈચ્છા નહી રાખતા.
હા, હોય શકે અમાર જેવા પણ
હા, એટી આવી કોઈ એવું ના હોમાંજવુ સફળતા અ સફળતા આથમાંથી ચાલી ગઈ એટી તો આયા કરે આપડ ભણે રા મહેનત કરે દઓ એક દિવસ એો થઈ જાય, શું કેવું તમે જે હાલમાં આઈટીમાં છો આઈટીમાં મારી પાસે ઘણી બધી માહિતી છે. કારણ કે મારો એક મિત્ર પણ આઈટી કરતો હતો, મારા સમયમાં એટલે તેને કહ્યું હતું કે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમાં ઘણી બધી લેંગ્વેજ હોય તે ના સમયમાં જે કોલેજમાં આઈટી કરતો હતો, ને તેનામાં પણ આટલું ચોત્રીસ પ રઝલ્ટ આવ્યું હતું તે પણ માંડ માંડ પાસ થયો હતો, પણ એના મિત્રો જે હોુશયાર હતા એ પણ ફેલ થઈ ગયા હતા. કત્તા હ તમારકે ઉ રયુ
બસ અમારે સમજી લો એવી જ કહાની છે, અમારે પણ એવું જ થયું છે. હા જે આ ફ હા એક્ઝામ પછી માર્કિંગ ઓછું મળે
તો એવું રવાનું કારણ કે આઈટી કઈ ઓલી તો છેેની બીબી એ જેવું
હા બરાબર
આઈટી આઈટી એક પ્રોફેશનલ ડિગ્રી કહેવાય એના જીપએસસી યુીએસસી લેવલની એક્ઝામ સાથે સરખવામાં આવે છે
હા તમે એ જ એકદમ સાથે પણ કમ્પેર કરી શકો ને તેનાથી ઉપર લેવલ એકજામ આવતી હોય તેની સાથે પણ કમ્પ્લીટ કરી શકો કારણ કે જે કોર્સ છે
હા મેં જ બીબીએ કર્યું છે છતાં હું પણ બીબીએ હા તે બીબીએ અને આઈટીમાં તો કમ્પેરઝન તો શું સપના પણ ના જોવાય
કાય દસ કાય દ છે
ઘણું બધું દૂર દૂરનું જેમ કે સૂર્ય અને બીજા અર્થ યુનિવર્સની મલ્ટીવર્સની ગેલેક્સીમાં જે સૂર્ય આવે એની વાત કરો એવું છે આ તો
હા એવું છે પણ એવું પણ ના કહી શકીએ કે દીદી એ પણ ખરાબ છે
ના ખરાબ ની વાત નથી પણ જે હારડને હાર્ડનેસ જે એટલી છે ને આ અમારા બીબીએ કરતાં તમારામાં અમારા બીબી એમાં તો જો હમ આ ફસ રિઝલ્ટ આવ્યું એમાં તો કોઈ લગભગ બે ત્રણ વિદ્યાર્થીઓ ફેલ થયા હશે છે બાકી બીજા બધા પાસ થઈ ગયા છે એટલે એવું કહી શકાય કે બીબી એમાં કઈ છે જ નહી હવે બી કોમને બીબી એજ કહેવાય બીબી એ ખાલી ઈંગ્લિશ માં આવે એટલો જ ફરક હોય બીબી એ આમ તો સારું છે પણ બી બીબી જો તમારે ધંધો કરવો હોય આપ ફ્યુચરમાં જે માર્કેટિંગ માકેટિગમાં ઇન્ટરેસ્ટ હોય ફ્યુચરમાં જો પોતાનું સ્ટાર્ટઅપ બિલ્ડ કરવુ હોય ને તો બીપીએ લેવાય બાકી બાકી નોકરી કરવી હોય તો બીપીએમાં ઇન્ટરેસ્ટેડ ના રહેવું જોઈએ જોઈએ કારણ કે બીબીએમાં બેરોજગારી પણ એટલી છે બીબી એમાં ટોટલ અઢાર ટકા બેરોજગારી છે અઢાર ટકા સોમાંથી અઢાર લોકો અઢાર લોકો બેરોજગાર છે, તમે વિચાર કરો અઢાર લોકો બત સાત
વિચારો છે, બીજા કેટલા જે જે બ્યાતિ જણા છે, કે એમને રોજગાર મળે છે, ખાલી અઢાર ટકા જ નને બેરોજગાર છે, અમારે તો તે એવું છે, જ નહી અમારે તો જેટલા બેરોજગાર છે, ના ના તમારે એવું સમજી લો કે બે્યાસી બ્યાસી ટકા લોકો બેરોજગાર છે, અને અઢાર ટકા લોકોને
હા, વાત સાચ તમારી હા જ્યારે દ એઆઈનો ઉપયોગ થતો હતો તે સમયે તમારી બેરોજગારી હતી, પણ જે હાલના સમયમાં જે માઈક્રોસોફ્ટ એઆઈને બેન કર્યું તે પરથી લાગે છે, કે હવે ફરીથી લોકોનો ટ્રેન્ડ એઆઈ દૂર થઈ જશે કારણ કે જે એઆઈ એટલું મોઘું પડી રહ્યું છે, તેના કારણે હવે એઆઈ ના જગ્યાએ લોકો રિપ્લેસ થશે, ઘણો બધો તમને પણ ફાયદો થ હવે બેરોજગારી તમારી શૂન્ય પર આવી જશે તમને તો માઈક્રોસોફ્ટમાં પણ જોબ લાગશે, ગૂગલમાં પણ જોબ લાગી શકે છે, મને તો એવું લાગે છે, કે તમે ગૂગલ સિવાય બીજી કંપનીમાં જવા માંગતા જ નથી.
ના ના તમે જે કંપની ન સ્ટાર્ટઅપ, કરવા માંગો છો, ને એકમ કણીમાં મારે જો છે.
એવ એમ હા, મારે પણ કંપની બનાવે છે. તે પણણે જે કં એ કંપનીમાં જે ભા લાગશે, તેને ગડા તાનક હા, આવે છે. મારું નહ આવતું
હલો
હલોો
હા અવાજ આવે છે?
મારો આવે છે.
તમે વાત ચાલુ રાખો
મારો અવાજ આવે છે? હલોો હલો મારો અવાજ આવે છે? હા, એટલે જે બીબી એમાં બે બ એ કવાય તેમાં તમારે માર્કેટિંગ એચઆ ફનાન્સ જેવા વિષ પર બીબી એ કરી શકો છો, તમને ફ્યુચરમાં ઘણો બધો ફાયદો થાય છે, તમે જેઈ ફિલ્ડમાં છો, જે ઇફોર્મેશન ટેનોલોજી જેમાં સી લેંગજ આવા સ્ક્રિપ્ટ એ એની માહિતી મારી પાસે છે, થોડી ઘણી જેમાં એચલમાં તોલમાં યુ કરીને ઘણી વખત ઘણા બધા પ્રોગ્રામો પણ બનાવેલા છે, મેણી ગમો કે વેબસાઇટ પણ બનાવેલી છે, એના પછી લાગ્યું કે નાઆઈઆઈ ના ઉપયોગ થી ઘણું બધું થઈ શકે છે, પણ જેઆઈ એટલું મોઘું છે, પણ લોકો તેનો ઉપયોગ કરતા આવડે તો ઈઆઈ સારું કામ કરી શકે. હલો
કામ તો સાામ કરી શકે છે, પર હા, અવાજ આવે છે, જો તે હા ખોવાઈ ગયો હતો.